કેમ કેમ છોટા મને મારી મારી અવાજ આવે છે?
તમને મારી અવાજ આવે છે?
હા તમારી પણ અવાજ આવે છે મને.
હા.
હા તો આપડે જોઈ શકીએ છે કે, અમારા જે સમાજના લોકો દરેક લોકોને કઈ જીવનમાં કોઈ સારી કે ખરાબ આદત તો હોય છે. પરંતુ આપડે આ આડતોને, જે સારી આડતો છે એમને રાખ જો બાકીની જે ખરાબ આદતો છે, તે તો તેમને આપણે આપણા જીવનમાંથી દૂર કરી જોવી જોઈએ કેમ કે એક નાની આદત પણ છે તે આપણી જિંદગી બગાડી ખરાબ કરી શકે છે જેથી હું એવી જેથી હું એવું ઈચ્છું છું કે જો, તમારે પણ કોઈ ખરાબ આડ થાય, એને દૂર કહીને તમારી કઈ સારી આદતો ન આવો જેથી તમારી તેથી તમારી આગળની જીવન છે તેની પર અસર ના પડે કેમકે એક નાની, એક નાની આદત છે તે પણ તમારું જીવન બદલી શકે છે, કેમ કેમ કેમકે ઘણા બધા લોકોને લોકો ના આદતો હોય છે શારી ખરાબ હોય છે પરંતુ, એ વચ્ચે એ એ બી વચ્ચે ભેટ પાતો વતો નથી. જેમ કે આ આડત સાડી છે. આ આડત ખરાબ છે જેમ કે સવારે વહેલું ઉઠવુંય સારી આડત છે પોતાનું કામ સમયસ કરી લેવું લોકો સાથે હળ મહિને રહેવું વગેરે જેવી આડતો છે સમયસર જમવું એ બધી એ બધી સારી આદતો છે પણ જે ખરાબ આદતો છે જેનાથી આપણું સમાજ છે આપણા સમાજના લોકો છે તે વધુ પ્રેરિત છે જેમ કે નશો કરવો સિગરેટ પીવું સિગરેટ પીવું વ્યસન કરવી આગેરે જે ખરાબ બાડતો છે જેથી આપણને લાંબે ગાળે આપણને અસર થઈ શકે છે જેથી આપણે દુઃખિત થવ તોશું જ પણ આપડું જે અપોજીત પરિવાર છે એ પણ એનાથી એમ દુઃખી થશે જેમ કે તમે આમ સિગરેટ પીશોમ એવી આડત રાખશો તો તમારા જે આ સ્વાસ્થ્ય છે જે તમારા ફેફડા છે તે ત મને એમ ફેફડા પર કેન્સર થવાની શક્યતા વધુ રહેલી છે વગેરે વગેરે ને તમે દાારૂ પેશ તમાર પાચન શક્તિ એમ તમારેમ ખરાબ રહીલીે છે તમે માવા ગુટકા ખાવ તો તમારે મો નું કેન્સલ થવાની શક્ય છે જેથી તને એ જેથી તમે એમ બીમાર થશો એમ તમારો રોગો થશે તેના પર બો ખર્ચો થશે જેથી તમે તો દુઃખી થશો જ ને ત પરિવાર છે એ પણ દુઃખી છે થશે તો તો તમારી આ નાની નાની જથીી આ નાની નાડી આ આે ત છે જે તમારે તમારા જીવનમાં જે ખરાબટો છે તે તમને દૂર કરવાની જરૂરત છે હમ એ જે સારીી આલુ થ આલુ થઈ છે તે તે એ તમને અપનાવી જોઈએ હમ
બરાબર છે
આપણા જીવનમાં ખુબ મોટું એ બદલાવ લાવી શકે છે આ માટે હમ
આ માટે આપડે શું શું કરવું જોઈએ એ જણાવ છું
આ નાની આદતોને તમારે દૂર કવો ડૂર કરવાાવા માટે તમારે આમ તો આ આજે બસ શું છે, તે હું તમને કહી શકતો નથી કે તમે કેવી રીતે દૂર કરી શકો, એ આપણા પર ડિપેન્ડ કરે છે કે આપણે એને છોડવા માંગી છે કે નહીં માંગતા. જેમ કે કોઈ સિગરેટ ની આડત છે. તો મેં કહીશ કે તું છોડી દે, પણ આપણું મરજ તમને ખબર છે ચંચલ છે.
બરાબર.
મેં ના કહીશ તો એ ક કરે ચા પરંતુ જે પરંતુ જે આગળ તકલીફ પડે તે અઘરી છે જેથી તમારે હે ને. તમારા મનને શાંત રાખીનેે જો તમને એ કામ કરવાનું મન થાય. એમ કતા મનષ કે નુ મન થાય તો તેની અવેજીમાં તમે કઈ બીજું કરી શકો છો જેથી તમે એમ મોમાં કઈ બીજું કઈ મીઠું વસ્તુ છે કે સારું વસ્તુ છેમ છે ચોકલેટ છે. એનો પ્રયોગ કરો કે જે તને જેથી તમે એનોવેશન ઓછો કરો.
બરાબર.
હમ નહી બી આવી આડતોથી બચવા માટે, તમે સમયસર સમયસર કઈ તમે વ્યસ્ત થઇ જાવ, વગેરે વગેરે. એ બધું સર આપણા શરીર આપરા અને આપણા મામ ખરાબ છે અમુ અમુક ને મેં તને એવું જ નથી કું કે આ આવી સારી આવી આડતો ખરાબ હોય છે પરંતુ અમુક, અમુક આડત તો હોય છે. જે આનીિકતો પણ ખરાબ હોય છે જેમ કે અમુક શારીરિક માનસિક આદતો પણ હોય છે જેમકે રોજ મોડા ઉઠવું, કોઈ ન સાંભળવું નહી ધ્યાન પણ ધ્યાન ના આપવું, બધું સમયમ જ બગાડ કરવો અને હમ.
ગાર બોલવી.
ના એ તો માનસિક રીતે એ છે પરંતુ નાની નાની આદતો છે, આપણે ગમે તેવું બોલવું, ચાલુ વુ. આપડે ભવિષ્યની એમ. જિમમેદારી ન લેવી વગેરે આ આવી નાની નાની બાબતો છે તે આપડ અગરના જીવન ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કેમ કે જો તમે આમ નાની નાની બાબતો સમજો નહી જાણો છો નહી સારા ખરાબ વિ સમજશો નહી તમે તમા આજે વર્તનમાં ચાલી રહી છોને તમે લઈને જીયા જયા કરો છો તને અગરજત બવી તફ પડ જેથી નાની નાની આદતો છે જે મને બદલું જોઈ આ બધી આદતોથી મુક્ત કરવા માટે તમે જો તમે કામ કરતા હોય કે તમે શિક્ષણ કરતા હોય તમને અ ડેનીનું ડેલીનું એક રૂટ રૂટીન બ બ બનાવી રેવું જોઈએ કેમ જેમ કે સવારે વહેલુ ઉઠ વું નાસ્તો કરવો ક કસરત કરવી જો તમે જો તમે શિક્ષણ અ ભણતા હોવ તો તમે જો એક કલાક બે કલાક વાંચું ઓ વા જો જે ચિપ તમારી જે યાદ શક તે છે અને તે તમારી એમ વાંચવાની એમ સે તીત કે તે સારી પોતાનું કઉ ઘરના સભ્યોને પોતાનું ઉહ કામમાં મદદ કરું વગેરે વગેરે એમ જેથી આરે લાઈફ આપરે થોડું જીવન વ્યસ્ત થઈ જાય આપરે જે ખરાબ આડતો છે આદતો છે તેથી આપણે દૂર રહીએ અને ખરાબ આડતો લાગવાનો એક મોટ તો મોં મોટો રીઝન અહી આપડો સમાજ ને આપણું જે ગુ આપણું જે ફ્રેન્ડ સર્કલ હોય છે જેની આપણે રહે છે તે વધારે એમું જે કોઈ તમે સમજો જેવો સંગ એવો રંગ જેમ કે આપણે જેવા લોકો સાથે રહીએ
બરાબર.
થાય એવા જ આપડી આડતો આપણું સવ આપણું સ્વભાવ વગેરેનો વિકાસ થતો હોય છે જેથી, આપરે જો આપણને ખબર હોય કે આ વ્યક્તિ જોડે રહીને હું ખરાબ થઉ છું બદલું છું છું બગડું છું તો તમે એ વ્યક્તિનો સંઘ છોડી દો એમ બોલાવાનું તે બોલાવવાનું નહી છોડો ખાલી સંઘ છોડી દેવું એ લોકોથી દૂરવા બાજુ જેથી તમે તમારું એ છે વ્યક્તિત્વ તે તમે સારું બની રહે. કારણ કે તમે જેવા વ્યક્તિ સાથે રહેશો એવું તમારું સ્વભાવ રહેશે જેમ કે તમે ક્લાસમાં જોતા મે હમ, બપોર વ્યક્તિ સાથે બેઠશો ઉ - શું બેઠુશું મસ્તી કરશું તો તમે પણ એવાજ બનશો ને જો તમે આમ સારા આમ ભણવાવાળા વ્યક્તિ જોડે બેસશો તો તમે ધ્યાન પણ આપશો ભણવામાં વગેરે વગેરે. હમ્મ.
નાની નાની આદતો છે તે, તમારું જીવન બદલવામાં શું ખુબ મોટો ફાળો ભજવે સે. તે જેમકે તમે રોજ જેમ કે તમને ઘણી બધી એમ એ હોય છે, તમારે કોઈ ખરાબ આડત છે ખરી?
હમ, મને તો કોઈ ખરાબ આદટ નથી છે પન હું ઘરા લેતોતો છું એજ કઈ ખરાબ આ બાબતે મારે તો હું પણ પ્રયત્ન કરીશ કે આ ખરાબ આદત ના પડે મને પાછી. હવેથી સારી આદતો પાલીશ, ખરાબ આદત છોડી દઈશ.
હમ્મ. જો તમે ઈ એવો પ્રયત્ન કરજો કે તમે એક શાંતિ થી બેસીને તમારી સારી આદતો શું છે, ખરાબ આદતો શું છે એના પર ધ્યાન આપજો. ને જો તમને તમારી ખરાબ આદ આદતો વિશે તમને ખબર પડે કે આ ખરાબ મારી આ આદત એ સારી નથી, એ ખરાબ છે જેનાથી નુકસાન થઈ જાય તો તમે એને તાત્કાલિક તો તો નહી છૂટે પણ તમે ધીરે ધીરે ધીરે ધીરે એ આડતને તમે છોડી શકો છો.
બરાબર.
કારણ કે તમે જો તમે જો જો તમે આ આદતોનો છોડવાનો પ્રયત્ન નહીં કરો, તો તમારું એ હેબિટ બની જશે, આડ હેબિટ એટલે જ આદત આડ આડત બની ગયલી છે, તમે આડ છોડવો જોઈએ, અને એની અજીમાં જે સારી આડ તો છે ને એને એને એને અપનાવવું જોઈએ તમારે. કેમ કે જે સારી આડતો છે તે આપણા જીવન માટે ખુબ જ ઉપયોગી છે, આપણું જીવન સ્વસ્થ સારું કરે છે જેમ કે, રોજ કસરત કરવી. સમયસર. રોજ કસરત કરવી ગરમ પાની સવાર ઉઠીને પીવું વહેલું ઉઠ તો વાચન કરું, વગેરે જેવી અડ તે સારી હોય છે, અને જે અહી હોય જે ખરાબ આદત હોય છે જેથી નુકસાન થાય એને. અમને તાત્કાલિક છોડી દેવી જોઈએ જેમ કે પાન પાન મસાલા ખાવું ગુટકા ખાવું સિગરેટ પીવી, એ બધી ખરાબ આદતો, ન થ કે તમે ભવિષ્યમાંમ, ગંભીર રોગો અથવા કેન્સર ન સામનો કરવોડ પડતો પડી શકે છે, જેથી હું એવી તકેદારી રાખીશ કે તમે આ બાબતોને સમજો જાણો. પોતાની ખરાબ આડતો સારી આડતોને જાણો. અને અને એને છોડવાનો પ્રયત્ન કરો, અને જો તમારા ફ્રેન્ડ સર્કલમાં કે તમારા કોઈ પણ સગસ આવી આદત તમે એને આ વિ સમજાવો કે આદત સવાયરી લાઈફ બોવી શકે છે વગરે સમજૂતી આપો. આપોને આ બધું કામ છોડો, બરાબર છે ને.
તો હું પ્રયત્ન કરીશ કે માર હા બોલો આગળ.
અરે તમે હું એવું ઈચ્છું છું કે તમે આ વિશે પ્રયત્ન કરો, તમા તમારા બરે બધાને જાણ કરો, આ વિશે બીજું તમે કરશો કે નહી જાણ?
ને નને હું મારી આદતો પર બી થોડો એ કરીશ, પ્રયત્ન કે મારી આદતો કોણ બન એના માટે બી પ્રયત્ન કરીશ ને હું બધોને જ સગા સંબંધીઓને બધાને જ જાણ કહીશ કે, હ ખૂટ્યા હતા તો મન કરો.
હમ તમારો ખુબ ખૂબ આભાર.
તમારો પણ ખુબ ખુબ આભાર, આ વિષય પર તમે મારી જોડ વાત કરી ને આ વિષ પર તમે મને જાણકારી આપી તમારો ધન્યવાદ.